હ આાબોલ ભાઈ કેમ છે ઘણા દિવસો પછી ફોન કર્યો
અરે બસ એકદમ મજામાં તું ક શું ચાલે છે હું તો બસ એમ જ નવરો બેઠો હતો તો એટલે થયું ચાલ તને ફોન કરું
સારું કરીએ તો ફોન કહીએ હું પણ ટીવી પર મેચ જોઈને ક ઘટાડયો હતો આજે તો કોઈ સારી મેચ પણ નથી આવતી
હા યાર આજકાલ સ્ટેડિયમ એવું છે કે ક્યારેક બહુ મસ્ત મેચ હોય અને ક્યારેક સાવ બોરિંગ કાલે પેલી ટી ટ્વેન્ટી મેચ જોઈ તે છેલ્લી ઓવર સુધી શ્વાસધર થઈ ગયા હતા
અરે હા છેલ્લી બે બોલમાં જીતવા માટે આઠ રન જોયા હતા મને તો એમ છે કે આપણે હારી ગયા પણ પેલા જે રિક જે મારેને બોસ મજા આવી ગઈ હતીું તું કોની સાથે જોતો હતો હમ
એકલ જ રૂમમાં આરામ થી જોતો હતો પણ જયારે પેલી સ્કીમ વાગી ને ત્યારે મારાથી જોર થી બૂમ પડાઈ ગઈ ઘરમાં બધા ચાલકી ગયા અને શું થયું ચમકી ગયા કે આને શું થયું
હા હા એઈની એવું જ થાય છે ક્રિકેટ છે જેવી વસ્તુ કચ્છા એ સિવાય શું નવું વેકેશનમાં ક્યાંય બહાર જવાનો પ્લાન છે કે પછી આખું વેકેશન ઘર કાઢવાનું છે
અરે ક્યાંક બહાર જવા એવું છે જ ક્યાં તું બહાર ગરમી તો જો બપોરે એવું લાગે કે બહાર નીકળીએ તો ઓગળી જઈશું તાપમાન તેતાલીસ ડિગ્રી એ પહોંચી ગયું છે
એ વાત સાચી આ વર્ષે ગરમી બહુ જ વધારે છે એટલે તો અત્યારે વોટર પાર્ક જવા સિવાય બીજો કઈ ઉત્તમ ઓપરેશન નથી તારો શું વિચારશે જવું કે નહી
હા પ્લાન તો સારો છે કોઈ વીકેન્ડ સવારે વહેલા નીકળી જઈએ તો આખો દિવસ પાણીમાં મજા આવે પણ ત્યાં પાછા ભેડ બહુ હશે
હા અરે ભીડ તો રહેવાની જ છે આખી દુનિયા ગરમીથી પરેશાન છે પણ આપણે સવારે વહેલા પહોંચી જઈશું તો રાઈટસમાં બહુ લાઈનમાં નહી ઉભું રહેવું પડે
ચાલ એ તો હોય ત અત વેશનમાં ટાઈમપ કેવી રીતે કરે છે આખો દિવસ તો કઈ ટીવી ના જવાય
હું આજકાલ પેલી નવી ઓનલાઈન ગેમ રમી રહ્યો છું જે ગયા અઠવાડિયે જ લોન્ચ થઈ હતી તું રમે છે કે નહી
ના રરે મેં હજી ડાઉનલોડ નથી કરી ગ્રાફિક્સ કેવા છે એના અને સ્ટોરી કેવી છે
ગ્રાફિક્સક્ લ લેવલ ના છે ભાઈ તું એક વાર રમીશને તો તને બીજી વાર બધી ગેમ્સ ભૂલાઈ જશે એમાં મિશન પણ બહ અઘરા છે એક જ એક જ મિશન પૂરું કરતા બે બે કલાક નીકળી જાય છે
હા એ તો બેસ્ટ કલે છે આપણે આખી ટીમ બનાવીશું રાત્રે દસ વાગ્યા પછી ઓનલાઈન આવી જજ આપણેે ગેમમાં જ વોઇસ ચેટ પર વાત કરીશું
હા એ તો બેસ્ટ રહેશે આપણે આખી ટીમ બનીશું રાત્રે દસ વાગ્યા પછી ઓનલાઈન આવી જજે આપણે ગેમમાં વોઇસ ચેટ પર વાત કરીશું
ડન છે અને પેલી નવી મુવી આવી છે ને થિયેટરમાં એના વિશે કઈ સાંભળ્યું એનું રિવ્યુ બહ સારા આવ્યા છે
હા પણ મેં સોશિયલ મીડિયા પર એના મિસ અને રિવ્યૂઝ જોયા લોકો કહે છે કે સસ્પેન્શન બહુ જોરદાર છે છેલ્લી મિનિટે સુધી ખબર નથી પડતી કે વિલન કોણ હતો
મને તો એવા સસ્પેન્સ થ્રીલર પિક્ચરો બહુ ગમે આપણે આ સન રવિમાં જોઈએ તો કેવી ટિકિટ અત્યારથી બુક કરાવી લેવી પડશે નહીતર વીકેન્ડ પર સીટસ નહી મળે
હા તું ટાાઈમિંગ ચેક કર સાંજનો શો હોય તો વધારે સારું જેથી આ આખો દિવસ આપણે બગડે નહીં અને સાંજે ઠંડકમાં બહાર જવા
હા એ બરાબર છે અને પિક્ચર પતે એટલે બાજુમાં જ જે પેલી નવી આઈસ્ક્રીમ પાર્લર ખુલ્યું છે ત્યાં જઈશું મેં સાંભળ્યું છે કે ત્યાં કઈક લાઈવ રોલ આઈસ્ક્રીમ મળે છે
અરે હા મેં એનો વિડિયો જોયો હતો એ લોકો આપણી સામે જ દૂધ અને ફૂડસ મિલ્ કરી તેવા જેવા ઠંડા મશીન પર આઈસક્રીમ બનાવે છે જેવા જ બહુ જ મસ્ત લાગે છે હ છે
બસ તો તો આપણે શનિવારે આખો પ્લાન ફિક્સ થઈ ગયો પેલા મવી અને પછી આઈસક્રીમ
ચોક્કસ ઈચ્છા ભાઈ તું સાંજે ક્યારેક બહાર નીકળે કે નહી પેલી સોસાયટીની પાછળ જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં સાંજે બધા છોકરાઓ રમવા આવે છે
બે ત્રણ દિવસ પહેલા ગયો હતો પણ ત્યાં એટલી બધી ધૂડ ઉડે છે ને કે રમવાની મજા નથી આવતી અને પવન પણ બહુ તેજ હોય છે એટલે બોલ હવામાં ક્યાંય નો ક્યાંય જતો રહે છે
હા ઉનાળામાં પવન બહ જ બહુ હોય છે એના કરતા તો સાંજે સાયકલિંગ કરવા જવું સારું અડધો કલાક સાયકલ ચલાવીએ તો ફિટનેસ પણ રહે અને થોડી તાજી હવા પણ જોવા મળે
એ વાત સાચી ચાલ એ પણ કરીશું અચ્છા તે પેલો નવો ફોન જોયયો છે જે હમણાં જ માર્કેટમાં આવ્યો છે એનો કેમેરો બસો મેગાપિક્સલ નો છે
હા મેં એની અનબોક્સિંગ વિડીિયો જોઈ હતી ટેકનોલોજી કેટલીક સ્પીડમાં આગળ વધી રહી છે ને હવે તો ફોન કેમેરા ડિસ્કાઉિલ જોવા થઈ ગયા છે જેમ મને તો એનું ઝૂમ પિક્ચર બહુ ગમ્યું
સાચ જ એટલું દૂરનું પણ એકદમ ક્લિયર દેખાય છે પણ ભાઈ એની કિંમત પણ એટલી જ વધારે છે આપડા બજેટની બહાર છે અત્યારે તો
હા એ તો જ છે ને આપણે તો બસ વિીડીયો જોઈને જ ખુશ થવાનું આપણા વાળા ફોન પણ ક્યાં ખરાબ છે સરસ જ ચાલે ને
ચાલ ભાઈ વાંધો નહી બોલો બીજું તો હવે
ચાલ ભાઈ હવે મમ્મી બોલાવે છે ડિનરનોો ટાઈમ થઈ ગયો છે આપડે રાત્રે દસ વાગે પેલી ગેમમાં મળીએ ઓકે
હા વાંધો નહીિ એમાં તો આપડે મળશુ જ પણ હજી થોડી વાર વાત કરી આપડે કેટલા ટાઈમ થી વાત કરી નથી એટલે
ઓકે ભાઈ ચાલ
હા તો શું ચાલે છે બીજા પ્લેન્સ ત હોય તો ત્યા ફરવા જવાના છે
બીજા તો વેકેશન છે હવે જોઈએ ક્યાંક જાય
હા અને તમારે એક્ઝામ નો રિઝલ્ટ તો હજી આવ્યું નહી બેન
ના હજે અમારે એક્ઝામ ન રિઝલ્ટ નથી આવ્યું
ઓફકો નહી મારે પણ હજી નથી આવ્યું મારે પણ આવી જશે થોડા ટાઈમમાં એક અઠવાડિયામાં આવી જશે
હા અમારે તો હમણાં સ્કૂલ પાછી ઓપન થઇ જાય વેકેશન ખુલી જશે
હા ઓકે સારું કેવા ગયા ત પેપર તો તારા
પેપર તો સારા ગયા પણ હવે જોઈએ એક્ઝામ રિઝલ્ટ આવ્યા પછી
ઓકે સરસ સરસ તમારું તો હવે લાસ્ટ સેમ છે ને પણ હવે
હા હ તો લાસ્ટ ટાઈમ છે જોયો તો પણ હવે એક્ઝામ ઉપર ખબર પડે ભાઈ લાસ્ટ ટાઈમ છે કે
અચ્છા હા ઓકે ઓકે સમજી ગયો. કેમ પેપર એવા ખરાબ ગયા હતા.
અમુક એવું એક આથું જાય ભાઈ પછી તો બધામાં ટ્રાય તો કર હોય આપડી
હા હા સરસ સરસ નહી નહી તું ટેન્શન ના લે એમાં કઈ વાંધો નહીં આવે અને તારું ટાઈમ જ પતી જશે ઓકે
ઓકે ઓકે ભાઈ
હમ્મ, તો શું પછી, પ્લાન શું છે, કોલેજ પતી જાય એટલે?
બસ પછી આગળ કઈક બીજું કશું ભણવામાં, નગર પછી પપ્પા નો ધંધો હસે છે.
હા, હા, ઓકે સારું. અરે તો નર્સિંગ ફિલ્ડમાં છો ને તું?
હા.
તું તો નર્સિંગ ફિલ્ડમાં છો ને?
હા, નર્સિંગ ફિલ્ડમાં છું.
ઓકે સરસ તો તારે તો જોબની ઘણી છે.
હા, જોબ તો મળી જઈશ ભાઈ, પણ સેલેરીમાં હજી જોઈ એવી ના મળે ને
હા, હા, રાઈટ એતો છે, તો ગવર્મેન્ટ માટે તૈયારી ચાલુ કરી કે કઈ?
ગવર્મેન્ટ માટે પણ ટાઈમ નથી મળતો.
અરે ટાઈમ તો આપડે કાઢવો પડશે ભાઈ તો, હું પણ ગવર્મેન્ટની તૈયારી કરવાનું ચાલુ કરી દઈશ થોડા ટાઈમમાં હવે. વેકેશન પતે એટલે મારો વિચાર છે કે હું ક્યા ક્લાસીસ જોઈન કરી લઉ.
હા, એવું થાય તો મનેએ ક્લાસીસ નું પણ કેજેને
હા, તે વાંધો નઈ હું જો ક જોઈન થઇ જઈશ, તો હું તને ત્યાં કરીશ રિફર. આપડે આપડ સાથેજ જશું પછી આપડે એક કોલોનીમાં જ છીએ આમે
ઓકે, કઈ વાંધો નઈ. અમાનિયા તો હમણાં હરેશભાઈ આવીયા હતા, તમારે દેખાણા હતા? હા.
શું કીધું સમજાણું નઈ કઈ.
અમાન્યા તો હમણાં હરેશભાઈ આવ્યા હતા, તમનિયા ત્યાં આવ્યા હતા?
હા, હરેશ સરને, હા, મળ્યાતા એ મને વાત કરીએ એના જોડેમાં
શું કેતા હતા?
ખાસ હતું નહ પણ બસ એનું એજ મેન્ટેનન્સ ન એ બધું પૈસા વિશે એ બધુંજ
ઓ એવું છે. હા, હરેશ સર અમને હમણાં કેતા તા કે કયા મેન્ટેનન્સને ભરવાનાસો
હા, હા, ઓકે વાંધો નઈ. બીજું શું કરે તમારા મમ્મી ને પપ્પાને?
બસ બધા મજમાં.
ઓકે સરસ વાંધો નહી તો તો. તારી કોઈ નાની બેન કે ભાઈ તો નથીને?
ના ભાઈ ના
નઈ, તો મોટા છે ભાઈ?
નાહી મોટોય કોઈ નથી એક નો એક છે કો
ઓહો તમે એકલા છો એમને? સરસ સરસ સારું તો તો ઘરેથી બહઉ લાડ ને પ્રેમ ને મળતો હશે?
હા, લાડ ને પ્રેમે મળે ને થોડી ખાવણી મળે.
ઓહો ઓકે સારુ. સારું હાલો તો મળી આવે પછી બીજું શું.
સારું.
ઓકે બાય થેન્ક યુ.